હલો.
હા તમને મારો અવાજ આવે છે?
હા મને તમારો અવાજ ક્લિયર અને ચોક્કસ આવે છે, તમને આવે છેને?
હા મને આવે છે. તો કેમ છો તમે?
બસ અમે મજામાં છીએ, તંદુરસ્ત છીએ, તમે બતાવો?
હા અમે પર સારા છીએ. તો આજે આપડે એક રસમત વિષય સાથે વાત કરીએ તો એ વિષય ન ટોપિક નું નામ છે પિતા. તો પિતા જે છે એ પરિવાર નો આધાર સ્તંભ છે. તો એ ખુબ જ સારી વસ્તુ કેહેવાય, હા ને?
હા તબ બરાબર કીધું કે પિતા એ આ આરાત સમ સમ છે. પાયું કહી શકીએ આપણેે કે એના વગર જિંદગી કશું નથી. અગર માતા પાલી મોટા કરે છે, ઉછેર કરીને તો પિતા આખી દુનિયા દે સાડે છે ખંભી બેસાડીને.
હા તમે સાચું કીધુ.
હા અને આ ખુબ જ સરસ વિષય છે કે ગીતા પર વે વાત કરીએ. કારણ કે દુનિયામાં લોકો માં વિશે બહુ બધી વસ્તુઓ વાત કરતા હોય છે એના પર બહ કવિ લખેલી છે, બોર નિબંધો લખેલા છે આપ ચોટ પણ લાગે તો પેલા મોડા માંથી માં નીકળે, પણ પિતા એ એટલું બધું છોકરા માટે કયા છે સેક્રિફાઈસ જે લોકોને નથી દેખાતા એટલે કે પિતા કરે છે. પિતા જેવું દુનિયામાં કોઈ જ માણસ નથી હું તો માનું છું કે ભગવાન થી પેલા આવતું નથી. પીતા છે મારા માટે.
હા તમે સાચું કો છો. અને પિતા એ પરિવાર માટે દિવસ રાત મહેનત કરે છે. અને પરંતુ પોતાની મુશ્કેલીઓ વિશે બધું બહુ ઓછું કહે છે તો એ સારું ના કહેવાય. અને ઘણી વખતે તો તેઓ પો પોતાના દૂધને છુપાઈને પરિવારના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયત્ન કરે છે. એ ક્યારે આપણને જતા નથી કે હું એટલા બધા પ્રોબ્લેમથી ફેસ કરું છું. મોટે ભાગે આપડે જોય છે કે ઘરે જયારે બી આર્થિક પરિસ્થિતિ આપણે ઊભી હોય. ત્યારે પપ્પા એ ક્યારે નથી કેતા કે હવે આર્થિક પરિસ્થિતિ સારી નથી તો આપડે એવું ના કરવું જોઈએ. પપ્પા હંમેશા આપણને સન્માન થી અને આગળ વધવાનો જ. પ્રયત્ન કરાવતા હોય છે એક એ છે કે તમે ખાલી એકવાર મને કેવું. હું તમારા પાછળ હું ઉભો છું બસ તમે ખાલી મને કેમ. તો એટલું જ કેહેવાની સાથે આપણા હૃદયની અંદર એટલું સ્પર્શી જાય છે કે મારા. પાછળ મારા પિતા છે તો એ કેટલું સારું વસ્તુ કહેવાય છે.
હમ તમે બરાબર કેધુ કે. પપ્પા ખુબ જ મહેનત કરે છે પો. પોતાના છોકરાઓને સારો સંસ્કાર અને સારા કરયર માટે. હું જોઉં છું કે મારા પપ્પા. કઈ ખેડૂત છે તો સવારે સૂરદય થઈ પણ ના જાય. પેલા ઉઠી ને ખેતરે જતા હોય છે ત્યાં તો કેટલું બધું કામ હોય છે એ બધું કામ કરે છે તો પોતાના ખાલી પરિવાર સુખી રહે એના માટે છે. અને બાળપણમાં પણ જ્યારે. ચાલતા શીખતી હતી ત્યારે સૌથી પેલા એમની આંગળી પકડી ને શીખવાડેલું છે મને. કે બેટા તું ચાલ હું છું ત જોડે તને તું પડીશ તો હું તને બચવા ડે છું ચિં. અચાનક સાયકલ ચલાવવામાં પણ એજ માણસ હતો કે. હ મને ખબર છે પાછા મારા પિતાજી બેઠા હું પડીશ હું તો મને પડવા જ નહી દે મારા પપ્પા. તો એવા ભરોસાથી મારા બાપ મા બાપે મને પાલવું. કુર્શી ની મોટી કરી છે. મને લાગે છે કે પિતાથી મોુંઘી ભેટ. કરતા પ્રેમ અને આદર વધુ ગમે છે એ. પિતા ગમી વસ્તુ હો ભાઈ એના જે મોટી ભગવાન ની ભેટ. કઈ જ ના કહી શકાય અને એવું બી કહીએ તો કે પિતા આપણને બહુ બધા સારા સારા ગુણ શીખવાડે છે જેમ કે મહેનત છે સ્થિત છે ઈમાનદારી છે જવાબદારી છે આત્મવિશ્વાસ છે હિંમત છે કે તમે કોઈથીી ના ડરો છો બેટા હું છું તું કઈ બી કરી લે હું છું તાર બાજુમાં બેઠો તો એ બહ સરસ વાત છે પિતા કે આપણી લાઈફમાં હોય
હા હા તમે સાચી કહો છો મારા પપ્પા હંમેશા કહે છે કે સમય ની કિંમત સમજના વ્યક્તિ જીવનમાં ક્યારેય પાછળ પડતું નથી તો એ સારી વસ્તુ ક્યા કે જે મારા સમય ની કિંમત સમજી જતું હોય કે ટાઈમ ટુ ટાઈમ જે વસ્તુ થવા આપડ માણસ કરતું હોય છે એ જીવનમાં ક્યારેય પાછળ નહી પડે તો એ ખુબ જ સારું વસ્તુ છે અને ક્યારેક તો થોડાક પપ્પા જે છે એ થોડા કડક હોય થઈ જાય છે પરંતુ હવે સમ જાય છે કે તેમની કડકાઈ પણ મારા ભલા માટે જ હતી એ જયારે આપણે નાના હતા ત્યારે જ આપણને પપ્પા જે છે એ જે પેન પકડીને લખવાડતા શીખાડતા આપણને ના આવડે તો પણ વારંવાર પકડીને લખાવતા થોડા કડક થઈને બોલતા કે તમે બેસો હાલ હોમવર્ક કરું તો તમને બહાર રમવા દેવા દેશે ખાવાનું આપશે નહી તો ખાવાનું આજે નહી મળે એ કડક થઈને આપણને ભણાવતા અને આજે જે પર આપણેે છીએ એ બધું આપડા પપ્પાને લીધે જ છીએ તો એ સારું એવું કેહેવાય કે હું મારા પપ્પાને લીધે આટલી બધી આગળ વધે છું તો એના માટે પપ્પાનો ખૂબ ખબ આભાર માનું છું
હા મને પણ લાગે છે હા બોલો બોલો બોલો
હા તો જયારે મારા પપ્પા પણ ભૂલ થાય ત્યારે સમજાવે છે કે પહેલા ગુસ્સો આવતો હવે સમજાય છે કે તેઓ સાચું કહેતા હતા સાચો પિતા આપણને જીવનની વાસ્તવિકતા શીખે છે તે ખુબ જ સારું કહેવાય
હા તમે બરાબર કીધું અને પછી મને એું મારું કર્તવ્ય શું એમને લું બધું મારા માટે કર્યું તો મારું કર્તવ્ય શું હોવું જોઈએ લ એક તો હું ઈચ્છું છું કે હું એટલી મહેનત કરું કે માણસ અગર કોઈ વસ્તુમાં હાથ બી પણ મૂકી દે કે મને આ વસ્તુ જોઈએ છે તો મારે એની કિંમત ના જોવી પડે કે કેટલી છે કેટલી મોંઘી છે મારા પિતા એ હાથ મૂકી તો એ વસ્તુ એમની થઇ જાય એવું મારું માનવું છે અને મા પિતા ના જે બી વિચારો હોય કે મારો છોકરો આ વસ્ત બને હું એના માટે બનીને દેખાડું એમને એવું ના થવું જોઈએ કે મારા છોકરા થી મારા માટે એટલું પણ નથી કરી શકતા
તો હું તો એટલું એમના બધા પૂરા કરવા માંગુ છું એમને કય અફસોસ ના થાય કે મારા છોકરા કશું નથી કરી શકતા
હા તમે સાચું કો છો અને હું તો કું છું કે પપ્પા ક્યારેય આપણને જતા હતા નથી કે હું તમને પ્રેમ કરું છું પણ એમાં દરેક જે કામ આપણે માટે જે કરે છે એ પ્રેમથી જ દેખાડતા હોય છે જયારે તેઓ આપણા માટે પુસ્તકો ખરીદે ફી ભરે અથવા પોતાની જરૂરિયાત છોડીને આપણી ઈચ્છાઓ પૂરી કરે ત્યારે તેમનો પ્રેમ સમજાય છે આપણને અને ક ક્યારેક તો એ એમના માટે એક જોડી કપડાં ખાલી ખરીદી છે અને આપણી જોડે એટલા બધા કપડા લઈ આવશે કે પૂછું તે ખુબ જ સારું વસ્તુ કેહેવાય કે એની માટે એમની ઈચ્છા પૂરી નહી કરતા પણ બાળક એમના બાળકની ઈચ્છાઓ પૂરી કરવા માટે હદ પાર સુધી જાય છે તો જે પિતાનોો જે પ્યાર છે એ ક્યારેય પૂર્ણ નહ થતું તો એ ખુબ જ સારું છે આજે ઘણા યુવાનો પોતાના પિતાને પોરતો સમય આપતા નથી તો એ ખુબ જ ખોટી વાત છે એમણે એમના પિતાની જોડે બેસવું જોઈએ એમની જોડે થોડો ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ થોડી વાર વાતો કરવી જોઈએ હાલ ભાવ પૂછવો જોઈએ અને થોડીક રમત ગમત ની વાતો પણ કરવી જોઈએ
હા તમે બરાબર કીધું કે પિતા માટે પણ આપણો ટાઈમ કાઢવો જોઈએ વસ્તુ સાચી છેમ કે આજ દુનિયામાં લોકો ફોનમાં એટલા વ્યત થઈ ગયા છે કે મા બાપ પણ છે એ લોકોને ખબર જ નથી હોતી ખાલી ફારધર્સ ડે ના દિવસે પિતા પાસે આવે ફોટા વોટા પાડે ચોરી વળી ચ કો પિતા એક દિવસ ના દીવો નથી એ એક કેવો તીવો છે જે પોતે વળને આખું ઘરને રોશની થી ચમકાવે છે તો એ આપને વસ્તુ ખબરું જોઈએ કે બધા વસ્તુ બધા માણસો ક્યારે આગળ જેને પિતા બનશે જ. જેટલા બી છોકરાઓ છે આડને ક્યારેક કેતા વનશે તો એમને પણ ખબર છે કે મારી જવાબદારી શું હશે
હમ
પિતા એટલા પરિવાર ન મજબૂત વૃક્ષ હા કહી શકી આપડે કહી શકીએ કે કેટલા પરિવાર નુ મજબૂત વૃક્ષ છે જે પોતે તડવો સહન કર્યો. અને પોતાના સંતાનો ઠંડોછાયો આપતા હોય છે. અને હું આ વસ્તુ તેલથી બહુ જ મા પિતાનો આભાર માનું છું કે એમને મને જન્મ આપ્યો છે અને હું એને પિતા કહુ છું એરા માટે સૌભાગ્ય ની વસ્તુ છે. એ મારા પિતા મારી લાઈફમાં છે.
હા તમે સાચુ બીધને પિતા જે છે એ કેટલાક આપણને ગુણ પણ શીખવેે છે. જેમ કે મહેનત કરવી જોઈએ, મહેનતથી જ આપડે સફળ થઈશ આ બધું કરી શકશું. આપડે તમે જો ગાડી જોઈતી હોય તો ગાડી મહેનત થી ચાલશે. અને શિસ્તતા બી શીખવે છે. કે તમારે કોઈની જોડે કેવી રીતે બિહેવ કરવું જોઈએ આ વસ્તુ ગલત છે તે ગલત છે પછી ઈમાનદારી પણ શીખવે છે જેમ કે તમારે સાચું બોલવું જોઈએ ક્યારે ખોટું ના બોલવું જોઈએ આ વસ્તુ ખોટી છે આવું ના કરવું જોઈએ અને પિતા આપણને મેઈન વસ્તુ મહત્વની શીખવે છે તો એ આત્મવિશ્વાસ કિંમત અને જવાબદારી, તો જ્યારે ને પપ્પા શીખવે છે કે જે જવાબદારીનો જે ભાર છે એ બધા ઉઠાવી નથી શકે પપ્પા એ આપણે શીખાવે છે કે જવાબદારી કઈ રીતે ઉઠાવી શકાય તે ખુબ જ સારી વસ્તુ કહેવાય અને આત્મવિશ્વાસ એ આપણને પપ્પાને જોઈને જ આવે છે તે ખુબ જ સારું કેવાય, જો જીવન માં મુશ્કેલી આવેન તો મને પિતા જ યાદ આવે છે કે પપ્પા જો મારી પાછળ હશે, તો હું બધી વસ્તુ પાર કરી દઈશ એ પણ એક ચુટકીમાં તો એ ખુબ જ સારું વસ્તુ કહેવાય તો આજે આપણેે ઘણી એવી વાતો કરી અને હું આશા રાખું છું કે તમને પણ આજના ટોપિક ખુબ જ મજા આઈ હશે તો તમારો ખુબ ખુબ આભાર
હમ
પાસું